બસ મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં જમી લીધું?
હા બસ મેં તો જમી લીધું તમે જમ્યું?
હા બસ મેં પણ જસ્ટ જમીન બેઠી મેં કીધું લાવ તમને કોલ કરું એમ
હ મને એવું થયું કે બહુ દિવસ થયા તમારે જોડે વાત કરે વાત કરવી જ હતી કેટલા ટાઈમથી
હ શું જમ્યા તમે?
આમ તો પાલક પનીર ખાધું આપણને એકદમ સ્વાદિષ્ટ અને આમ પૌષ્ટિક તમે શું ખાધું?
હમ મેં પણ એવું જ કઈક ખાધું છે મે પાણીપુરી ખાધી
ઓ સરસ. મજા આવે ખાવાની તો પાણીપુરી ઘરની હોય કે બહારની હોય?
હ એ તો છે પણ હું તો કેવું કે બહારનું ખાવાનું થોડું પાણીપુરી એવોઈડ કરું કારણ કે અત્યારે ચોમાસું ચાલે છે એટલે પછી રોગ કેટલા બધા થાય આપ પણને એટલે ઘરે બનાવી દીધી
હા રિસ્ક ના લેવા ચોમાસામાં તો ના જ ખાવી જોઈએ મને એવું જ લાગે કે જેટલું આમ સેફ રહીએ ને એટલું સારું પોતાના માટે જેવું કહીએ ને તો ચાલે
હમ હવે હું ભવા જ બેસી હતી મારે એક્ઝામ આપવાની છે એટલે મેં કીધું લાવો થોડી વા તમારી જો વાત કરીને પછી બેસવું
હા એજ તમે શની એક્ઝામ આપો છો?
હું તો સિમેન્ટની તૈયારી કરવાની છું એટલે બેઠી છું અત્યારે તમારે આવશે આવતા જાન્યુઆરી મંથમાં.
હ હા એ તો બહુ અઘરી એક્ઝામ છે ને મેં એવું સાંભળ્યું છે.
હા આમ તો છે પણ બધા કે કરીએ મહેનત તો થઈ જાય એવું.
હા એ તો હવે બધામાં એવું જ છે કે મહેનત પૂરતી કરવી પડે તો જે વસ્તુ થાય ની તો ના થાય.
હા અને તમે કઈક કરવાના હતા એ કર્યું કે નહી તમારે એક્ઝામ ના આપવાની
હું પણ એક એક્ઝામ આપવાની છું હું તો પી એચ ડી માટે એક્ઝામ ન અપ્લાય કરતી હતી નેટ કરીને આવે છે ને એની એ તો બહ અઘરી એક્ઝામ અમાર તો તમાર જેમ જ બહ અઘરું
હ પણ મેનક લ અનેની એટલે વાંધો ના
હા એ તો પણ કેવું કે આપડે દિવસમાં પાંચ છ કલાક તો મિનિમમ ભણવા બેસું જ પડે
ઓ અત્યારે તો એટલો ટાઈમ જ કો જોડશે કોલેજ આપડી ચાલુ હોય તો પછી ફાવે જ નહીં
હા પણ હવે આપડે કશું આમ હાંસિલ કરતા ટાઈમ કશેથી કરવું પડે એવું છે હવે શું કરવાનું
જાગીને કરવું પડે.
હ એવું જ થાય કે આપડે ઉજાગરા કરીને બધું પતાવું પડે. અને આ બધી એક્ઝામો ક્લિયર કરવું બહુ આમ અઘરી વસ્તુ જોવા જઈએ તો. કેમ વર્ષો વર્ષની મહેનત હોય ત્યારે ક્લિયર થાય બધાથી.
એછે ને છુપ. કેવું નીટ નું કેટલું બે વાર એવું કઈક થયું ને એક કે બે વાર. નહી નીટ ના પેપર લીંક થા.
એ જે નીટની એક્ઝામ નું પણ એક વાર થયું અને કેટલી મોટી એનટીએ કન્ડક્ટ. કન્ડક્ટ કર્યું હતું તો પણ આવું થયું એટલે હવે આપણા દેશમાં શું જ કેવું.
હ હ એ જ એટલે આમ તો જોવા જઈએ તો હજી રીઝન તો બહાર આવતા જ નથી કોણ કરે શું. પણ એ જોતા અ સરકારે પણ ધ્યાન આપવું જોઈએ કે આવી રીતે. આટલી મોટી એક્ઝામ જે લોકો કેટલા વર્ષોથી તૈયારી કરતા હોય ને આવરી. તે લીક થઈ જાય તો પછી.
તો બહુ ધ્યાન આપવા જેવું છે કાકે હવે. આ એમ બીબી એસ કરવા લોકો એટલી મહેનત કરતા એટલા વર્ષોથી ભણતા હોય ઇલેવન ટ્વેલ્થ થી અને આવું થાય તો. કેટલું દુખ થાય બધાને કે એક વાર માં આમ ચારસો પચાસ. જેને બીજી વાર માં બસો આવે એવું થાય તો કેવું થઈ જાય.
હમ એજ મારે બી એવું મારી એક ફ્રેન્ડ છે ને એવું થયું. પેલામાં એને સારા એલા એને મળી પણ ગયેલું પણ પછી ફરી કરવાનું થયું તો એના પછી બહુ ઓછા આયા ત પછી એની તો મહેનત જ ગઈ. પાણીમાં.
એવું જ થાય જેમાં પણ બધા અને બધા બહુ સુસાઈડ કેટલા લોકો એ કર્યું ખબર તમને.
હા એજ ને આ બધાના લીધે જ કા કે એ લોકો એ. મહેનત કરી હોય ને પછી છેલ્લે ના થાય એવું આવ બે ત્રણ વાર થાય. તો કંટાળીને શું કરે હવે.
એટલે તો.
હમ.
અથવા હવે બધું વિચારવા જેવું છે અને હવે એક્ઝામો તો આપડે જોઈએ ને તો એટલી બધી આવે ને. મેં તો ફૂડ સેફ્ટી ને બધાની એક્ઝામોનું વાંચ્યું છે કે એવી એવી જાતની આવે.
ઓ. હાલવી જ જોઈએ પણ જેટલું આમ બને ને એટલી હું તો એ માનું.
હ હ અને આપડે પેલું બધી ગવર્મેન્ટ એક્ઝામ્સ હોય પેલા માટે એમના અંદર આપણે ઓફિસમાં વર્ક માટે એ તો એથી પણ અઘરી હોય છે જીપીએસસી યુપીએસસી ને એ બધી.
હા એના માટે તો તમારે. આખું તમારા બે ચાર વર્ષ જિંદગી ના આપી જ દેવા જોઈએ આપવા પડે પૂરેપૂરા તો જ. કદાચ થાય ક્લિયર.
અને એના ચાન્સીસ બોવ આમ ઓછા છે ક્લિયર થાના કે આમ જેનેમ. પહેલેથી વિચારેલું હોય ને કે ના આ કરવું જ છે એ લોકો આ કરી શકે જુઓ. કે એમને પૂરું સો ટકા આપતા હોય ને એમનું અને એમના સબ્જેક્ટમાં માસ્ટરી હોય તો ની તો ના થાય.
હા એ છે કે પહેલેથી. બધા સબ્જેક્ટસમાં ઇન્ટરેસ્ટને એવું હોય ને આવડતું હોય તો કંઈ વાંધો ના આવે. પણ પછી આમ.
હલો. તમારો અવાજ કયો હલો.
કોક મલે તો એ હા આવે છે અવાજ.
હલો હલો હલો હા હા.
હા હા અચ્છા વાંધો નહી.
હા બોલો બોલો શું કેતા હતા.
એટલે એમ જ કે એક્ઝામ તો આપવી રહેવી જોઈએ જીવનમાં પછી. છ ને પછી જે રિઝલ્ટ આવે એ પણ આપવી જોઈએ.
હા હા એ આપણને શીખવે પણ બઉ આમ આપડે જોવા જઈએ ને. તો આપણે લાઈફમાંમ કેમનું બધું. ફેસ કરવું ને એ બધું બઉ શીખવે ને એમાં તો ઇન્ટરવ્યુઝ પણ હોય છે ને એના તો. કેવું હોય કે પહેલા એક એક્ઝામ હોય પછી મેન્સ હોય પછી ઇન્ટરવ્યુ એટલે ત્રણ રાઉન્ડ એટલે. બઉ શીખવા મળે.
હા એ તો છે કે ઘણું બધું આપણને શીખવા મળે અમને આપણે આમ. આપવા ખાતર બી આપે તો આપણે થોડી તો તૈયારી કરીએ તો એનાથી પણ આપણું નોલેજ વધે. તે આપણેે બધી બુક્સ વાંચીએ ને એ બધી તો એ એક જોતા સારું કેહેવાય એમ.
જનરલ નોલેજ ખાસું વધે ખબર આ બધાથી આપણું. કે આપણને બધું ખબ પડે અને જ્યોગ્રાફિકલ નોલેજ પણ વધે કે. આપડે અહીનું છે આઉટ ઓફ ઇન્ડિયાનું કેમનું છે બધું જોગ્રાફી એ બધું બી બહુ નોલેજ. વધ્યા.
હા એ તો તમારી વાત એકદમ સાચી છે.
હ એ તો છે અને હ બોલો. તમેસ્ કતા હતા.
તમારે ક્યારે છે એક્ઝામ એમ.
મારે તો નવેમ્બર માં એક્ઝામ છે. અને અમારે તો સેન્ટર એટલા દૂર દૂર આવે ને વડોદરા અમદાવાદ બધે જવું પડે એવું. કંટાળો આવે ને એક તો.
હા એજ ઘરેથી એટલું વેલું નીકળવું પડે ને દૂર હોય. તો પછી આપડે. તો વહેલાં જવું પડે કારણ કે મોડા જઈએ તોય બેસવાના દે એક બે મિનિટ લેટ થાય તો બી..
હા એજ અને એવું કેવું આપડે તો બફર ટાઈમ લઈને જવું પડે કે એક બે કલાક વહેલા પહોંચીયા હોય તો. થી આયા હોત તે. બસ સ્ટેન્ડ મોડી વહેલી થાય રિક્ષા મળે ના મળે એટલે રિસ્ક ના લેવાય એટલે છે ને. કે બાર વાગ્યા ને ટામે હોય ને તો દસ વાગે ત્યાં પહોંચી જવું પડે આપડે જોવા જઈએ ને તો.
હમ એ તો એકદમ સાચી વાત છે હ તમારી.
હમ એટલે તો.
હા
અને. તમે બીજી કઈ એક એક્ઝામ નું વિચાર્યું છે આગળ જઈને કે કોઈ બીજી એક્ઝામ આપવી કે કશો.
હા વિચાર્યું તો છે કે એમ. આપો બેંકની છે પછી. અ તલાટીની છે એવી સરકારી જોબ ની ને એવી આપું હવે જોઈએ, શું થાય છે જે અમારે સિમેન્ટ ની કરવાની છે પછી બીજા પર ફોકસ કરીએ.
એ તો છેને આ બધા શું બેઝિક મેન છે ને ઇલેવન ટ્વેલ્થ આપડું પાકોું હોય ને. તો બેસ ક્લિયર થઈ જાય એવું છે કે ઈલેવનથ ટ્વેલ્થ ન આપણેે સરખું ભણી લીધું હોય ને. તો આગળનું બહુ ઈઝી પડે આપણને.
હા એટલે જેમ કે અમારે તો કોમર્સ હતું મારે તો એટલે. અમારે ઈકોનોમિક્સ ને એવું આવતું હતું. તો એ મારું ફેવરેટ સબ્જેક્ટ હતોું એટલે એવું કઈ આવે તો મને. ફાઈ જાય આમ જનરલ નોલેજ ને એ બધું મને કેવું કે હું વાંચું તો મને યાદ રહી જાય. કાય એવું છે.
હમ સારું કેવાય અમારે આમ તો કેવું કે ફિઝિક્સ કેમેસ્ટ્રી ને બાયો એવું આવતું હતું. તો કેવું કે. ફિઝિક્સ આવડે ને તો કેમેસ્ટ્રી ના આવડે ને કેમેસ્ટ્રી આવડે ને તો ફિઝિક્સ ના આવડે એવું થઈ જાય. એટલે આઈ બને અમારી તો.
હ એજ મારે ખાલી થોડું. મેથ્સમાં લોચા પડે બાકી પણ મેથ્સ તો બધામાં આવાનું જ એટલે એમાં જ લોચા છે મારે બાકી. તો થિયરી સબ્જેક્ટ તો મને આવડી જાય એમ.
હા અને કોમર્સમાં કેવું કે તમારે મેથસ તો બધામાં. તમે કોઈ પણ સબ્જેક્ટ લો એટલે તમારે સ્ટેટ આવે. એકાઉન્ટસ્ આવે ને બધા સબ્જેક્ટમાં એક કનેક્ટ તો મેકસ જ છે એનું બે.
હ એટલે આમ ફાવે પણ અમુક અમુક જે. થડ હોય એ મને થોડું શીખતા ને એવું વાર લાગે. એટલે પણ જોયું જવાય એમ.
હા એ તો કરી લેવાય કશું પણ કરીને આપડે એડજસ્ટ કરી લઈએ. હવે કશું તો શીખવું જ પડે એવું છે અને આપડે હવે. તો બધું ઈંગ્લિશ ની પણ એટલું ઇમ્પોર્ટન્સ છે કે બેંકની એક્ઝામ નું તમે જોઓ ને તે લોકો. ઇંગ્લિશનું વધારે પૂછે કે ગ્રામેટિકલ ઇંગ્લિશ. વર્બલ ઇંગ્લિશ એવી રીતે લોકો બધું પૂછે છે ખબર તમને.
હા એ જ અત્યાર તો. ઇંગ્લિશનું જ ખાસ છે કે જ્યાં જાવ ત્યાં ઇંગ્લિશ તો આવડવું જ જોઈએ ને. તો પછી અમારે લોચા પડી જાય.
હા એવું જ થાય કે આપડે ગુજરાતમાં આયાતો તો ગુજરાતી ચાલે. હવે આઉટ ઓફ ગુજરાત કસે જઈએ તો હિન્દી આવડવું. જો ઈંગ્લિશ આવડું જો નહી તો આપડું કામ ના પૂરું થાય.
હમ અને ગુજરાતમાં હોઈએ તો પણ પછી કદાચ આમ. કોઈ આવ્યું કે પછી કઈ મીટિંગ હોય કોઈ ક્લાઈન્ટ જોડે બહાર ના તો એ બધા માટે બી ઇંગ્લિશ. તો આવવડું જ જોઈએ એટલે ગુજરાતમાં પણ હવે એટલું બધું આમ ઇંગ્લિશનું એ થઈ ગયું છે.
હા એટલે બેઝિક નોલેજ રાખવું પડે ઇન શોર્ટ એવું વાત છે આ તો. નહી તો બીજું કઈ નહી એવું છે. હ એજ તો એવું જ છે ને.
હમ સારું તો ચલો બહુ મજા આઈ. ગ આજે વાત કરવાની તમે આવજો બધાને ઘરે યાદ આપજો અને.
ચોક્કસ ચોક્કસ મને પણ બહજ મજા આઈ તમારા જો વાર્તાલાપ કરવાનો હ. આપણે ફરીથી ચોક્કસ વા વાત કરીશું આ વિષય પર ફરીથી.
હા ઓકે ઓકે બાય.
બાય.